હા કેમ છો તમે
મજામાં તમે કેમ છો
બસ મજામાં
હા તો હા ઓનલાઈન શોપિંગ અને ઓનલાઈન શોપિંગ
ઓનલાઈન શોપિંગ એન્ડ ઓફલાઈન શોપિંગ
હા
હમ્મ ઓનલાઈન શોપિંગ નું માધ્યમ ખાલી એટલું જ હોય છે કે મન આપણને ઘણા બધા દેશોમાં શું શું નવું નવું બને છે શું શું બને છે જે એ ઓનલાઈન શોપિંગ દ્વારા આપણને જોવા મલે છે એમની ડિઝાઇન્સ જોવા મલે છે એમનું વર્ગ જોવા મલે છે એના ફાયદા છે પણ ગેરફાયદા એ પણ છે કે આજે ઘણા બધા એનાથી એનો મિસયુઝ ઉપયોગ કરી રહ્યા છે કે એ લોકો બતાવે શું છે અને પછી આપણા ગરીબ પ્રોડક્ટ શું આવે છે
બરાબર
બરાબર અને ઓફલાઈનમાં તો આપડે અ જોઈને જોઈએ જ છે કે કેવું મટીરિયલ છે શું છે
અને આજકાલ તો વધારે ઓનલાઈન શોપિંગનો જ યુઝ કરે છે.
બોજ બોજ છે બોજ એના લીધે તો આજે જોવા જાય હમ્મ બોલો બોલો
ઓનલાઈનમાં સ્કેમ પણ બો થાય છે
બોજ થાય છે અને એના લીધે આજે જોવા જાય તો એ એમેઝોન અને એ બધી કંપનીઓ આગળ આવે છે જે બહારની કંપનીઓ છે આપણે ઇન્ડિયન્સને સપોર્ટ નથી કરતા
હા પણ ઈન્ડિયન કંપની એટલી સારી પણ નથી જેમ કે આ મીશો
હમ્મ
એક ક્વોલિટી સારી નથી મલતી એમાં અમુક છે ઈન્ડિયાના સારા
પણ એજ છે કે ઓનલાઈન આપણે વધારે ટ્રસ્ટ નહી કરી શકીએ ઓફલાઈન હું છે આપણે જઈને ક્વોલિટી ચેક કરી શકીએ
કરી શકીયે.
સ્પર્શ કરીને હા જોઈ શકીએ એમ
હમ્મ
ઓનલાઈનમાં સારું મળે નય મળે
એટલે ક્વેશ્ચન માર્ક કહેવાય કે હા આપણે કાયમ ખરીદી કરતા હોય તો એ છે ઓનલાઈન કરી દીધું એમ
હા
હમ્મ અને ઘણા બધા સ્કેમ તો એવા આવે છે કે સોપ હોય છે બધું જ બતાવે છે આપણી પાસે ઓનલાઈન પેમેન્ટ પણ લઈ લઈ છે અને અ પછી શું થાય છે કે આ પ્રોડક્ટ જ સારી નથી આવતી અને એ લોકો રિટર્ન પણ નથી કરતા કે છે કે પ પહેલો વિડીયો બનાવો
હ ને બતાવે કોઈ બીજું પ્રોડક્ટ છે ને આપે કોઈ બી
આપે કઈ બીજું છે હા આવું જ માધ્યમ છે અને સોશિયલ મીડિયા ના ઇન્સ્ટાગ્રામ પર છે ઓફિશિયલ જે હશે એ ઘણા સારા આવે છે પણ હવે એને બી હેક કરીને ઘણા બધા એનાથી લખે છે કે હવે પેલું દસ હજાર હજાર ની આઈટમ્સ હોય અને કોઈ હેક કરીને બે હજાર પાંચ હજાર અને બે હજાર પાંચ હજાર પછી ઓનલાઈન પેમેન્ટ કોઈ કરી દે છે કસ્ટમર અને આવે કઈ બીજું જ
હા એટલે આપણેે હેને કેશ ઓન ડિલિવરી જ કરવાની શક્ય હોય તો
શક્ય હોય તો હમ્મ કઈ નહી સો રૂપિયા કે પચાસ રૂપિયા એલો હમ્મ
વધારે લેતા છે પણ કેશ ઓન ડિલિવરી સારી પડે.
સારી પડે
હા અને ડિલિવરીમાં ટાઈમ પણ બહુ લાગે છે ઓનલાઈન તો
સાચી વાત છે
હ ને ઇન્ટરનેટનો પણ ઉપયોગ થાય છે
હમ ઓફલાઈનમાં એક વસ્તુ એ પણ છે કે આપણે આપણા અ જે કય છે ને કે અ સમજો કે આપણા જે શહેરના વેન્ડર્સ દુકાનદારો છે તે લોકોને પણ એક આપણે હેલ્પ જ કરીએ છીએ આજે એ લોકો રેન્ટ મેન્ટેનેન્સ બધું જ લઈને બેસા છે અને આપણે ઓનલાઈન શોપિંગ કરીએ એટલે એ એમના તો કસ્ટમર એટલા માઇનસ જ થયા
બરાબર
હમ
ઓફલાઈન માં હું છે વસ્તુ પણ જોઈને તપાસી ને લઈ શક પછી વસ્તુ તરત મલી જાય ટ્રાય કરવાની પણ સુવિધા હોય જેમાં આપે કપડા
હમ આજે હમ ઓફલાઈન માં દુકાન હમ બધું જ ઓફ એટલા માટે દુકાનદાર કહી શકે છે કે તમારા આંખની સામે આ વસ્તુ હુ છે તમે જોવૉ ચકાસો ચ ચેન્જિંગ રૂમમાં પૂરેપૂરું તમે ચકાસી લો પછી તમે લયો આ વસ્તુ આપણે ઓનલાઈનમાં નથી કરી શકતા હમ
ને પછી ટ્રસ્ટ પણ બની રયો છો ઓફલાઈન લઈએ તો
હા એ દુકાનદાર સાથે આપડ સારો વ્યવહાર હોય તો એ લોકો ઘણી બધી સ્કીમ પેકેજિંગ આપણને આપે જ છે એ લોકો ઓનલાઈનમાં આપે છે એ લોકો હમ ઓનલાઈન માં પણ આપ પણ આપણે સમજી ગયા ને કે આપણી પાસે વસ્તુ સારી આવી તો એ આપણું નસીબ છે
હમ ઓફલાઈન ના ગેરફાયદા પણ છે કે સમય વધુ લાગે છે આપણેે ત્યાં જવાનો ને એમાં પછી ખર્ચો પણ થાય છે મુસાફરીનો
સાચી વાત છે
અને હું છે આપણી પાસે ઓપ્શન્સ ઓછા ર છે જેમ ઓનલાઈનમાં આપણે બહુ બધા ઓપ્શન્સ મળી રહેતા છે બહુ બધી વેબસાઇટ છે
બહુ બધી વેબસાાઈઇટ છે આજે મને
જો ભીડ પણ રહી છે ભીડ રહી તો આપને પ્રોબ્લેમ થશે
પ્રોબ્લેમ થાય એના માટે છે ને ઘણા બધા દુકાન વાળા લોકો એ પોતાની પોતાની ઓનલાઈન શોપિંગ ચાલુ રાઇખી છે પણ એ ઓફિશિયલ છે કે ઓફિશિયલને તને ફોલો કરીને જઈ શકીએ આપણે કોઈ હા આપણે કોઈ એપ ના દ્વારા જશું ને તો આપણે સ્કેમ્પ જ થશું અને અ દુકાન વા ના રેગ્યુલર કસ્ટમર છે દુકાન વાળ એમ કે છે કે તમે રેગ્યુલર રીતે લો છો. તો તમારે અ્યાં નહીં આવવું હોય. તો તમે તમારા કોઈ ક્લાયન્ટને આ અમારી જે અ તે તમે લિંક છે તે એ શેર કરો તો એ આપડો એક ટ્રસ્ટ છે કે ના દુકાન થી જ આવે છે સામાન.
હા ને ઓફલાઈનમાં હું છે પછી જ દકાનના ટાઈમ પર આપણે જવું પડે ને, ને ઓનલાઈન તો આપણે ટ્વેન્ટી ફોર કલાક હ ચાલુ
હમ રાતે પણ ચાલુ કરીશ, ક્યારે પણ ઓર્ડર કરી શકીએ.
પણ ઓનલાઈનમાં ક્વોલિટી સારી નથી આવતી હવે જ્વેલરીનું આપણે ઓર્ડર કરી રહ્યા જ્વેલરી આવી આપડણે એક બે દિવસ પ રને પછી એક ખરાબ થઈ ગઈ એમ બ્લેક પડી ગઈ તો આપણે એને રિટર્ન પણ ની થાય. હ.
કેવાય ને હા એ આપણુ હા એ આપણું નસીબ છે એમ.
બરાબર.
હમ્મ હમ્મ.
બને તા સુધી તો ઓફલાઈન જ શોપિંગ કરવાની.
હમ્મ. કોઈ વખત સમય શકે ટાઈમ નહીં હોય, ઓફિશિયલ હોય. તો તમે કરી શકો.
બરાબર.
હમ્મ હમ્મ.
બંને શોપિંગની પોતપોતાની વિશેષતા છે હવે તમારી પાસે વધારે ટાઈમ છે. તો પછી તમે ઓનલાઈન કરી શકો છો. એને અ દસ પંદર દિવસ લાગેને આવામાં. ટાઈમ ઓછો છે તો તમે ઓફલાઈન કરી લો.
હમ્મ.
ને ઓ ઓનલાઈનનો એક ગેરફાયદો એ પણ છે કે જેમ હવે આપણો કોઈ ફંક્શન છે દસ દિવસ પછી તો આપણે ઓર્ડર કર્યું એ આયવુ ને આપને ગયમુ ની તો તો આપણી પાસે તો બીજો કોઈ ઓપ્શન પણ નથી હું કરવાના આપડે?
શું કરવાના ફિટિંગને બધું જ જોઈએ ને. સાચી વાત છે.
ત્રાસ છે હ.
હમ્મ. આજ બધી
પણ એ સારું છે કે ઘરે બેઠાં બેઠાં આવી જાય છે.
એ તો છે બધી સુવિધા આપણને સારી જ લાગે છે. પણ એટલી વસ્તુ છે કે એના બધા ગેરફાયદા બી ઘણાં બધાં છે.
બધાં છે હા બરાબર.
હમ્મ.
અને જો આપણે ઓનલાઈન કોઈ લેવાનું હોય તો આપણે ગ કસ્ટમર રિવ્યુ જોઈને જ લેવાનું.
હા.
તો ખબર પડે સારું છે કે
સારું છે કે એમ. આજકાલ તો આપણે અ ઈવન કશે ફરવા પણ જઈએ ને તો આપણે ઓનલાઈન પેહલાં ચેકિંગ કરીએ છીએ કે રિવ્યુ કેવા આય્પા છે ફોર સ્ટાર
હ બરાબર કોઈ હ આપણે કઈ હોટેલ કાઈ બુક કરવાનું હોય તો કેફેમાં જવાનું હોય તો પણ.
હ કે ભાઈ આના રિવ્યુ કેવા છે તો આપણે એક વખત ચેક કરીએ એમ.
હ. ઓફલાઈન હું થાય આપણે એમ જોઈને જઈએ કે હા હોટેલમાં આપણે રુકાવાનું છે ન. ઓનલાઈન ચેક ની કર્યુ ને ત્યાં જઈને બંધ રહ્યું તો? તો એટલે ઓનલાઈન જોઈને જ જવાનું.
જોઈને જ જવાનો એટલે આ એક એકદમ બહુ મોટો જો પોઈન્ટ છે કે આપણો ટાઈમ સમય બધું બચી જાય છે એમ જોવા
હ એ બરાબર. પણ એના ગેરફાયદા પણ છે સેમ ટાઈમ પર
સમજી લો કે ગેરફાયદા તો સો છે એમ પણ આપણે હવે જે અને સુવિધા મળે છે ને એટલે આપણે ગેરફાયદા ને છે ને ઈગનોર કરતા થઈએ છીએ
હા નજર અંદાજ કરી દીધા છે
પણ એ જરૂરી છે તો હવે શું કરવા
સાચી વાત છે આજે આજે મારો જ યુઝ ર્થૂ થઈ ગયું છે સમજી ગયા હા આજે આપણા બાજુ
ને ઓનલાઇન હા
હા આજે આપણા ઘરની બાજુમાં કોઈ સારું આઉટલેટ ખુલ્લું હશે એને એટલા સરસ કપડા રાખ્યા હશે તો પણ આપણા બચ્ચા છે કે કોઈ બીજું છે એ લોકો ઓનલાઈન જ જોઈને પછી ત્યાંથી જ પરચેસ કરશે
હા અને પછી પણ ઓનલાઈન શું છે કે આપણે એમ ભાવ નહી કરી શકીએ
નહી કરી શકીએ
આપણે ખાલી બીજા વેબસાઈટ પર કેટલાનું છે એ જોઈ શકીએ છે
હા કમ્પેરિઝન કરી શકીએ કે અહીયાં આટલા છે તો અહીયાં આટલા છે એમ
પણ ઓછા નહીં કરી શકીએ
હા અને ક્વોલિટી આપણને નથી ખબર કે કેવી આવશે
હા એજ
હમ
તો આપણે તમારે રિવ્યૂઝ જોઈને લેવાનું ને ઓફલાઈન તો કોઈ વાંધો જ નથી તે તો આપણે ક્વોલિટી બધું ચેક કરી લઈએ છીએ ને પ્રાઇસ જોવાની હોય તો ઓનલાઈન ચેક કરી લેવાની
હમ ને કાલ ઉઠીને કહી પણ થયું ને તો દુકાનદાર ગ્રાહક ને સાચવવા માટે રિર્ટન ભી લઈ લે છે
હા આપડે વાત કરીને જવાની ને
હા એ લી તને લેશો
હા એજ તો સારું કઈ નઇ વાત કરીને સારું લાગ્યું
હા થેન્ક યુ
હા હા થેન્કયુ
ઓકે ચાલો